હલો કેમ છો બેન? બધા સારા છે ઘરે?
હા બધા મજામાં, અત્યારે જ મારી દીકરીને તબિયત ખરાબ થઈ ગલી હતી, પણ અત્યારે સારું છે.
હ શું થયું હતું એને?
એને વોમિટિંગ થતી હતી અને તાવ આવેલો હતો. એલે ખાવામાં ગડબડ થઈ જાય. એટલે ફૂડ પોઈઝન જેવું થઈ જાય. અત્યારે તમને ખબર તો ખરી કે ખોરાક કેવા હોય છે બહાર ના ખોરાક.
સાચી વાત સાચી વાત આ છોકરાઓને આજકાલ છે ને બહુ ખોટી ટેવ થઈ ગઈ છે, એ લોકોને ઘર ના ખાવા કરતા છે ને બહારનું ખાવાનું બહુ ગમે છે, એટલે એ લોકોની છે ને સ્વાસ્થ્ય સારું નથી રહેતું સહજ સારી નથી રહેતી, એ લોકોને વારંવાર બહારનું ખાવાનું જોઈએ, આપણે કે શાક રોટની ખાઓ દાળ ભાત ખાઓ, એથી એ લોકોને શરીરમાં શક્તિ મળશે તો એ લોકો સારા રહેશે, પણ એ લોકોને છે ને બહારનું ખાવાનું બહુ ગમે છે, પીઝા-બર્ગર, તો એનાથી હવે બહાર ઘરનું ખાવામાં એવું હોય શકે કે કઈ આવી ગયું છે એટલે કદાચ એને ફૂડ પોઈઝનિંગ જેવું થાય, એટલે આપણે બહુ સાચવીને એ લોકોને ખાવાનું આપવા પડે, પણ એ લોકો સમજતા નથી, એ લોકોને એમ કે મમ્મી-પપ્પા તો એમ જ કહેતા હોય છે. આપણે શું કરવું હોય, આપણે તો ખાવું છે ને એ ટેસ્ટી વધારે લાગે, એ લોકોને એ વધારે ગમતું હોય છે, સાચો કે નહીં?
હા, પણ આપડે એ લોકોને હવે સમજાવવું જોઈએ. કે જંક ફૂડથી દૂર રહેવાનું અને સમયસર ભોજન કરવાનું, અને એનાથી ઘણા બધા ફાયદા થાય, નિયમિત આરોગ્યની તપાસ કરાવવાની પછી સારું પૌષ્ટિક આહાર લેવાનો શુદ્ધ પાણી પીવાનું. પૂરતી ઊંઘ લેવાની એટલે એક વાર એ લોકોને થાય ને પછી ખબર પડે થોડા દિવસ માટે એ લોકો બહુ સિન્સિયર થઈ જાય આ બધી બાબતથી, પણ વચ્ચે વચ્ચે પાછું એ લોકોને એવું થઈ જાય કે ના ખાવું છે, પણ તો પણ આપણે થોડું રોકી શકાય, અટકાવી શકાય. મહિનામાં એક વાર, ધીમે ધીમે ત્રણ મહિનામાં બે વાર, આવી રીતે આપણે એને અટકાવી શકીએ.
સાચું સાચું કેવું તમે, આપડે એ લોકોને ટેવ પાડશું તો જ એ લોકોને ખબર પડશે કે, મમ્મી-પપ્પા આપડા ઘરના વડીલો એ આપણને કેમ કે છે કે આપણેે સારું ખાવાનું જોઈએ, તો તેનાથી આપણી. તંદુરસ્તી બી સારી રહેશે, આપણા શરીરનું લોહી બી સારી રીતના બને છે, જો આપણે બહારનું જ ખાવાનું કશું કે આપણે એ બી સાંભળશે છે મીઠું વધારે ખાવાથી, એટલે નમક વધારે ખાવાથી, આપણું શરીરમાં પાણીનું પ્રમાણ લોહી કરતા વધી જાય છે, તો એનાથી આ બધું આપણેે સાચવીને ખાવા પડે. પછી તમે જેમ કીધું કે એ લોકો શું કરે, સવારે નાસ્તો કરીને સ્કૂલ ના જાય, પછી બપોરે સીધા એ લોકો, અ, સીધા ટ ટિફીન ખાતા હોય છે, તો મેં એ બી જોયું છે કે આજકાલ સ્કૂલોથી કમ્પ્લેન બી આવે છે. કે આજુબાજુ મારા આસપડોશમાં છોકરાઓ બી એવું કેહેતા, એટલે એના મમ્મી-પપ્પા એવા કેહેતા હતા છોકરાઓના કે, આ છે ને, બે બે દિવસમાં હું માંદા પડી જાય છે. કેમ કે કે એ લોકો સવારે નાસ્તો નથી કરતા સરખી રીતના, સીધા ટિફિન ખાય છે, સવારે એકદમ ખાલી પેટ જતા રહે છે ને, હમણાં એમ તાપ એટલો છે કે એનાથી એ લોકોને વીકનેસ આવી જાય છે, તો આ બધું જ એનાથી થાય છે. ખાવાનું નિયમિત ખાવાના ના કારણે, તો એ લોકોએ પહેલે તો ખાવાનું સરખું ખાવા જોઈએ, એના માટે એ લોકોએ ટાઈમ એક રાખવા જોઈએ કે એવું નહીં કે જયારે ભૂખ લાગઈ ત્યારે જે સામે આવે એ એ લોકો ખાઈ લે છે, તો એનાથી શું થાય છે, એ લોકોનું ટાઈમનું આ શું કે આપણે ખોરવાઈ જાય છે એટલે એ લોકોને શરીરમાં જે પૂરતું હોવા જોઈએ, પ્રોટીન, વિટામિન્સ, એ બધું મળતું નથી, તો એનાથી એ લોકો માંદા બી બહુ પડે છે, એટલે આપણે પહેલા કેવા હતા, કે શાક-રોટલી જ ખાતા બહારનું આટલું બધું ખાવાનું ન ખાતા, તો આપણે કેટલા વ્યસ્ત, તંદુરસ્ત છે, એકદમ પણ આજનાના છોકરાઓ એવી રીતના નથી, આજકાલના યુવાનો બી એટલા તંદુરસ્ત નથી દેખાતા. જેટલા પહેલાના જમાનાના વડીલો હતા, એ લોકો તો આજકાલ સો સો વર્ષ જીવે છે, મારા જ અહીં એક દાદી છે, એ હવે સો વર્ષની થવાની છે, પણ આપણે આપણા જીવનમાં જોશું, તો આપણે એટલા વર્ષ જીવી બી શકશું કે એ આપણા માટે તમને શું વિચારધારા છે એના ઉપર?
હ હા આપડે તો અત્યારથી જ એટલા થાકી જઈએ કારણ કે, આજકાલ ખોરાક શાકભાજી મતલબ ખોરાકની અંદર જ મિલાવટ છે એટલે બિચારા બાળકોને આપણે બી શું કરીએ એમ જોવા જઈએ તો, એટલે કેર કરી શકીએ છતાં પણ આપણે જોઈએ દૂધ કેવું હોય પનીર કેવું હોય, શાકભાજી. ફ્રૂટ અને મેં તો એવું સાંભળ્યું છે કે, જે ચોખા આવે છે એની અંદર પણ પ્લાસ્ટિક આવે છે. એટલે આજકાલ ખાવાનું ખુબ સાચવીને અને ચેક કરીને અને ખુબ સ્વચ્છ કરીને ખાવું જોઈએ, કારણ કે બજારમાં એટલી બધી મિલાવટ અને એટલી બધી વેરાયટી મળે છે કે આપણને ખબર જ ના પડે કે ક્યાં આપણે શું ખાઈ લીધું. એ એમાં બાળકો તો બિચારા જંક ફૂડમાં તો ફસે જ છે પણ, આપડે જેવા ડિસિપ્લીન વાળા લોકો બી કોઈક વાર ફસી જાય. થોડુંક સાચવવાનું તો છે જ અને સાથે સાથે સ્વચ્છતા રાખવી બી બહુ જરૂરી છે જેવી રીતે ઘરને સ્વચછ સ્વચ્છ રાખવું અને ઘરમાં અમે કોરોના વખતે કેવું કરતા કે ઘરની અંદર મચ્છરો અને કોરોના વાયરસ કે વગેરે થી બચવા માટે લીમડાનો ધુમાડો કરતા, એકદમ નેચરલ અમારા ઘરે ગાય છે તો ગાયના છાણામાં લીલો લીમડો નાખીને આખા ઘરમાં ધુમાડો ફેલાવી દેતા, અને ત્યારે કેવું કે બિલકુલ બહાર ખાધું જ નહી, દોઢ વર્ષ સુધી, તો પણ આપણે સ્વસ્થ હતા અને સારું ઘરે બનાવીને, પછી સારું સ્વાસ્થ્ય માટે આપણા ઘરની આજુબાજુ આપણે નાના ટામેટાના છોડ રીંગણના છોડ, આપડાથી જેટલું થાય એટલું આપણે કરવું જોઈએ અને, ખુબ જ મતલબ સાચવવાની જરૂર છે આજના જમાનામાં, બરાબર ને.
બરાબર બરાબર કીધું તમે આ બધું કેવું ને કે આપણે જેટલું ઘરનું હોય, એટલે આપણેે જે ખેતી બી કરી શકીએ નાના નાના જે, ઘરના માટે બી થઈ રતું હોય એટલું નાનું નાનું બી આપણે, ઘરે રોપીને ખાઈએ, તો એમાં બહ ફરક પડે છે, ને એ છોકરોઓનો એ આપણે એ બી ટેવ પાડી શકીએ કે આપણા ઘરમાં જ છોડું ઉગાડીએ, ને એ લોકો એની કેર કરે તો એ લોકોને ખબર પડે, કે આવી જ રીતના આપણે બી આપણી કેર કરવા જોઈએ, જેવી રીતના આપણે નાના નાના છોડવાની કેર કરો તો ધીરે ધીરે મોટું થાય, તો એ જ રીતના આપણે છોકરાઓને બી ટેવ પાડી શકીએ, કે એ જેવી રીતના આને સમયસર ખાવાનું, પાણી, સૂરજની કિરણ મળે છે, એ માટી સરખી એને મળે છે તો એ કેવી રીતના મોટું થાય, તો એવી રીતના જ આપણે છોકરાઓને બી કહી શકીએ, કે આપણે આને જોઈને આપણે બી શીખી શકું, કે આપણે ઘરે સમયસર ખાવાથી આપણે બી સરી રીતના મોટા થશું, તો આ આપણે એ લોકોને શીખાવા માટે તમે સારું કીધું કે આપણે એ લોકો ઘરે જ આપણે, કોઈ ઝાડ નાનાના ફૂલ આપણે એ લોકોને બતાવશું તો એ લોકોને આ વસ્તુ, આવડશે, ને આપણે તમે જેવું કહો કે કોરોના વખતે આપણે કેટ એટલી સાવચેતી રાખતા, પણ હવે શું કે વાયરસ જોતો રહ્યો એટલે હવે આપણે ગમે તેવું ખાઈએ, એ નાના બચ્ચાઓ શું આપણે બી કોઈક વાર એવું મન થઈ જાય કે ચાલો બહાર જઈને ખાઈ આવીએ, તો એનાથી શું થાય છે આપણી બી કોઈક વાર સરહદ બગડી જાય છે તો આપણે બહુ સાચવીને બધું ખાવાનું બનાવાનું ખાવાનું ખાવા જોઈએ આપણે છોકરાઓને જેટલી ટેવ ઉપડશું એટલું એ લોકો માટે સારું છે તો આપણે એ લોકોને ધીરે ધીરે ધીરે નાની ના એ લોકોને શીખ આપશું, તો એ લોકો એ વસ્તુ શીખશે તો એ લોકો આ વસ્તુ શીખી નહી શકે, સાચું કીધું કે નહી.
હા હું પણ મારી દીકરીને શીખવું જ છું કે જમવા પેલા હાથ ધોવાના શરીરની સ્વચ્છતા રાખવાની અને સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ભાર આપું છું યોગ કસરત નિયમિત પ્રાણાયામ કારણ કે ફક્ત તો પૌષ્ટિક ખાવાનું જ પૂરતું નથી મેન્ટલ હેલ્થ પણ બહુ જરૂરી છે એટલે એના માટે જંક ફૂડથી દૂર રહેવા માટે કેવું છું પછી સમયસર ભોજન કરી લેવાનું યોગા કરવાના કસરત કરવાની પછી નિયમિત રીતે આરોગ્ય તપાસ કરાવવાની આંખનું ચેકઅપ કરાવવું બોડીનું ચેકઅપ કરાવવું આ બધું જ આજના જમાનામાં તો ખૂબ જ જરૂરી છે અને આપણે પણ કરવું જોઈએ જેથી આપણે આપણે હેલ્થ મતલબ કેવું છે અને હવે આગળ આપણે શું કેર કરી શકીએ તે આપણને ખબર પડે બરાબર ને
બરાબર બરાબર તમે કેવું છે ને હું પણ કોઈક વાર એવું થાય કે ટાઈમ મળે તો થોડાક યોગા કરી લઉ છું થોડીક આમ તેમ એક્સરસાઈઝ કરું છું થોડક બાર છોકરાઓને રમમાં મોકલું છું તો એ લોકોથી એ લોકોની જરાક તંદુરસ્ત ફિટનેસ વધે છે તો એ લોકો ખાલી ખાવા પડતા નહી બહાર બી એ લોકો થોડક વાતાવરણમાં રહે થોડુંક ઝાડ ને ફૂલ તાજી હવા લે તો એનાથી બી એ લોકોને અસર પડી શકે છે સારું ને આપણે કેવું કે એટલું બધું ધૂડ હોય છે માટી હોય છે કે એનાથી એ લોકોને અ વાતાવરણમાં સારી હવા નથી મળતી એનાથી બી એ લોકો માંદા પડી રહ્યા છે આ વસ્તુ એ લોકોને બતાવવા જોઈએ કે પર્યાવરણ કેટલું સારું છે આપને કેટલી બધી વસ્તુ આપે છે તો એનાથી એ લોકોની મેન્ટલ જે તમે કીધું છે ને એ સારી કંડિશન હોઈ શકે એ લોકોની એનાથી તો આપણે એ લોકોને આ ધીરે ધીરે શીખવશું તો એ લોકોને આ વસ્તુ આદત પડી જશે ને એ લોકો બીજા છોકરાઓને શીખવશે તો આનાથી બીજા છોકરાઓને સાથે એ લોકો વાત કરે તો એ લોકોની માનસિક તંદુરસ્તી વધશે આનાથી તો ચાલો આપણેે ફરી કોઈ વાત વસ્તુ પર વાત કરશું આવજો હા ને
આવજો